હાલો
કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
હા મજામાં કેવું ચાલે છે તમાર બાજુ.
કઈ નઈ ચાલતું છે હરુભરું આ વાતાવરણ વરસાદ નું વાતાવરણ છે તો એવું ચાલે ચાલતું રેય વરી
હા તો કઈ વરસાદનું વાતાવરણ તો થોડી શાકભાજી એમ કોઈ ફ્રૂટ વગેરે રોઈપૂ હશે ને
શાકભાજી રોપેલી છે હાલમાં તો.
રીંગણ છે ભીંડા છે પેલી ભાજી ભાજી એમ કેય મેથી ભાજી પાલક ભાજી બધી રોપેલી છે
હા, હા બરાબર. સારું કેવાય અમે પણ એમ રોપ્યું છે બધું કોબી ફ્લાવર રીંગણ ટામેટા ટામેટા અને અને પેલું ભીંડા અને કાકડી રોપી છે એક તો વધારે માત્રામાં
હા
કારણ કે હમણા કાકડી થોડી એમ વધારે વેચાય અને એમ એમ આપડે લો કોને સારું આપશું ઓર્ગેનિક વેચાશે
ઓર્ગેનિકતો વેચાશે
હા એજ કેવા માંગુ છું મે તમને
હમ
અને સારું સારું આપડણે વીચશું અને સારું સારું કામ આવશે આપણને એમ
હા તમારી વાત સાચી છે.
હા હા તો આપડે આમ થોડું વાત જ કર એ શું વાત કર હતી કે બહારનું લોકો છે ને પેલું દવા વાળું ખાય છે ને તો બીમાર પડે છે. અને એમને થોડી પ્રોબ્લેમ પડે છે. કેમ કે પાચન શક્તિ એમની નબળી થઇ જાય છે.
હા
હા એમ કેવા મામાંગુ છું મેં
તમારી યાત એકદમ સાચી છે કે બહારનુ બહારનો ખોરાક ખાવાથી અને ઘરનો ખોરાક ખાવાથી ઘણો ફરક પડે છે, માણસ
હા હા તમે તમે પરિસ્થિતિને સમજે છે, એમ એટલે મેં તમને કોલ કર્યો તમે મારી વાત સમજશે એમ તમે મારા મિત્ર છો એટલે મે તમને કેમ છું.
હા
કે આપણેે એના માટે કઈ કરવું જોઈએ કે હા સરકાર કે દવાથી પાકતી વસ્તુ ને બંધ કરે એટલે રદ કરે બોલે તો
હા તમારી વાત સા કારણ કે સરકાર દ્વારા માન્ય ખાતા દ્વારા જે લોકો એક પાક એક મહિનામાં એક વાર ની જગ્યા મહિનામાં ત્રણ વાર પકવીને વેચી છે, માર્કેટમાં
હા હા જે પાક વલું મહિનામાં એક વાર પાકે છે તે પાક બે વાર પકાવે છે. જેવું આવે એમાં હા એજ કહેવા ગુ છે એટલે મેં તમને ફોન કર્યો કે તમે હમણું મને સમજ આપશે તમે બી સમજ એટલે આપડે એવાો પાક કરવો જોઈએ કે જે સારો પડે એમ થોડું ઓર્ગેનિક અને આપણને બે પૈસા કમાવા મળે એવું નથી. કે તમે પાક અમેન્જ કરો
હમ.
એટલે સારું કરે તો એટલું સારું રહેશે.
ખાતરના કારણે જે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે અને લોકો. ટૂંક સમયમાં વધારે પાક વધારે પૈસા મેળવવાની બાબતના કારણે
હા હા ખોડા ખોડા રસ્તા પરજયેલા છે, અને કારણ કે આપણે જો પેલું ખાતર કેમિકલ વાર ખતર નાખશો ને તો જમીનને નુકસાન અને લોકોને સૌથી મોટું નુકસાન થાય છે જમીન કરતા લોકોનું સ્વાસ્થ્ય નબળું થઈ જશે કારણ કે અમને ફેફસા વગેરે એમાં પ્રોબ્લેમ આવે છે એટલે એ માટે આપડણે ઓર્ગેનિક ખોરાક જેમ ખાશું ને એમ જેમ ફળ ટામેટામાં ઓર્ગેનિક ભ કોબી વગેરેમાં ઓર્ગેનિક તરત મિલાવટ વગરે શાકભાજી તેટલું આપણને સારું રહેશે.
હા બહાર ન ખાવાથી લોકોને જેમ કે આ બહારનો જે ઠંડ સવાર ન બનેલો ખોરાક સાંજે ખાય તેના કારણે ઘણા લોકો હોસ્પિટલને હોસ્પિટલ જદા થઈ ગયા છે કારણ કે આજે સવારે મેં સરકારી હસ્પિટલ વવાર ઘણા લોકોની પબ્લિક હતી પ્રોબ્લેમ હતો તે બધાને એક જ પ્રશ્ન કે બહાર નો ખાવાથી આ બધો પ્રશ્ન જાગે છે ડોક્ટર કહે છે.
હા હા એજ મેં તમને કહેવાનું છું કે આપણે બહાર જે શાકભાજી લાવે તો આપડણે પોતે ઘરે રોપીને ઉગાડીને વગેરે ખાશું ને તો સારું રહેશે. કારણ કે કારણ કારણ કે એ છે ને થોડુંક બહારનું ખાવાતા તા સારું ઘરનું ખાય ને એટલું એમ પેલું નથી.
હા
ઘરનું ખાય એટલે માણસ ફિટ રહે હેલ્ધી રહે અને તે તે એમ થોડી તેની વેલિડિટી જીવવાની વધી જાય છે.
હા વેલલિટી વધી જાય છે.
હા એનાથી એને જીવવામાં ખુબ એમ સારું પડે છે. અને તેમને કોઈ દવા વગેરે માંદા પડવાનું પેલું પ્રશ્ન રહેતો નથી.
હમ
એ કારણે મે એમ તમને કહવું છું કે ત તમે હાકભાજી ઘરે રોપતા છો તમને કોઈ નથી પ્રોબ્લેમ.
હા
પણ તમારા કોઈ મિત્ર જે બહાર બહાર રહે છે બહાર નું ખાય છે વધારે પડતાં એવા મિત્રને કહેવાનું કે હા તમે ઘરે રોપો ઘરે બનાવો ઘરે તમે ઘરે બ્રેડ બનાવો ઘરે વડાપઉ બનાવો તે સારું રહેશે બહાર ગમે જેવું તેલ હોય વગેરે એમ બહારનું ના સ્તો આપણને પેલું થાય છે એ માટે જેટલું જેટલું તમે ઘરે રહેશો તેટલું સારું રહેશે.
એ કારણ કે જે લોકો બહારનું ખાય છે તે લોકો વધારે માંદા પડે છે કારણ કે તે સવારનું બનેલુ એ સાંજે સાંજે બપોરે ગમે ત્યારે ખાય છે અને ગમે ત્યારે તેલ વાળું હોય. કે ગમે તેવો ખોરાક ખાતર વાળો ખાય છે, એના કારણે લોકોને પ્રોબ્લેમ થાય છે.
ખાતર વાળો ખોરાક થી પ્રોબ્લેમ થાય છે એવું તો નથી પણ એમ ઠ ઠંડુ સવારનું ખાય એથી સાંજે ખાય એથી તો બહુ પ્રોબ્લેમ નથી પણ જેમ બને તેમ ખોરાક સારો ખાય સારું એમ પાજન ક્રિયા ર તો સારું મજા આવે એમ એટલે હમણા એમ તબિયત નથી તો આપડે હોસ્પિટલ ના વારા ઓછા બંધ થ જાય એટલે આપડે એક તો પૈસા બચી જાય
હા
અને જો ઘરે ઘરે શાકભાજી ઉગાડે તો એ પૈસા સૌથી બેસ મોંઘુ નાહી પડે આપણને
હા
એટલે એ માટે એવો ખોરાક ખાવો જોઈએ કે આપણે સસ્તુ પડે વધીરે સારો હોય ચાલે સસ્તું ન પડે પણ સારો હોય ને એવું ખોરાક લેવો જોઈએ છે કારણ કે એ જો આપડે ઘરે કોબી વગેરે ટામેટા વગેરે બનાવીએ તો આપણને કામ આવે છે.
હા
હા એ જ કેવા માંગુ છું મેં.
કારણ કે શાકભાજી સારી હોય તો સ્વાસ્થ્ય પણ સારું જ રહે કારણ કે જો ઘરનું ઘરનું કોઈ પણ વસ્તુ આપડે ખાઈએ કે ઉપયોગ કરીએ તો આપણને શરીર માં કોઈ વાંધો નથી આવતો કારણ કે આપણે જે તે શુદ્ધ દે કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ છે એ કારણે
હા અમે બી હમણાં જે બધું શાકભાજી રોબી છે એક પ્યા કર ધીમે ટોપક બધીની બની આપણે સુવિધા કરી છે.
હા
એટલે બધા છોડો ને પૂરતું મળી રહેશે ટામેટા કોબી વગેરે ફ્લાવર વગેરે ભાજી તમે કીધી પેલી મીઠી ભાજી એમ કેય ને એ પણ મે રોબી છે એના પણ એમ સારું એવું પેલું છે અને તે ખુબ જ સારી રીતે બધું થાય છે.
હ
અને એમાં અમને ખુબ જ એમ સારું પ્રોફિટ પણ લ્યું છે કારણ કે મેં બહાર વેચ્યું છું કાકડીનેવું
હા
તો સારો ભાવ પણ છે ને એના કારણે મને ખુબ જ ફાયદો થાય છે.
હા
એ માટે તમને કેમ છું તમારે કોઈ મિત્ર એમ થોડું એમ કઈ શાકભાજીમાં ભેળસેળ કરતોય એમને થોડીક પેલું પ્રેરણા આપો તો તમે. કે આવું ના કરાવું કેમ કે એના કારણે તમે તમે પણ બીમાર પડો છો કેમ કે તમાને કુદરત તમને પણ નથી છોડતીને નથી છોડવાની. કઈ ભૂલશે તે હા એટલે તમે જે ફ્રેન્ડને તમને કહ્યો કે આવું કરવું નહીિ જોઈએને સારી રીતે આપણને સારો ખોરાક મળી રહે
હમ્મ.
એવી આપડણે કોશિશ કરવી જોઈએ છીએ હંમેશા.
એ વાત તમારે એકદમ સાચી છે કે આજુબાજુમાં કોઈ કરતા હોય તો તેમને મેં પ્રેરણા આપીશ કુદરતી ખાતરનો ઉપયોગ કર રાસાયણિક ખાતર્
હા એ એ તમારી પાછ અને ખાતર લાખે એ થોડુંક ખાર ઉરિયા ને એવું લખવા પડે છે મે એવ તમને કેમ થોડુંક તો ચાલે હવે. કેમ કારણ કે ફળ ફ ફળ મરી જતા હોય ને એને જીવાડવામાં મદદ કરે છે.
હમ્મ.
અને મારો કેહેવાનો મતલબ એ કે હવે તમે છે ને એવી વાત કરું કે તેમાં આપણને કે એમને લાગવ છે કે કોઈ અંદર ઘણા લોકો છે ને ઇન્જેક્શન કરીને ફળ ને મોટા કરે છે અને વેલા પકાવી દે છે.
હા.
એ એ પહેલા બંધ કરવા પડે છે એ ફળ પકાવવાને એક અલગ થી લોકો દવા કાઢી છે ચાાઈના લોકો છે ચાાઈનામાં જ આવેલી છે શું?
હા એ ચાઈના બસ જાપાન ને એ બસ.
જાપાન નથી જશે ચાાઈનામાં હશે કારણ કે એમાં એવું હશે. હા. હ
બીજું તો શું કે કારણ કે આ ફળ ફળ ફળ ના કારણે જે લોકો મે હાલમાં જે પ્રોબ્લેમ્ થઈ રહ્યો છે બધા એમ ક કેન્સર ને શિકાર બની રહે્યા છે કચરોમાં. કરવાની દવા એના કારણે.
હા.
બીજું તો તમારે શું કેવું?
અને ટામેટામે છે ને ઘણા લોકો છે ને ઇન્જેક્શન મારીને તરત પકાવી દે છે ને-
હા.
હ એના માટે કઈક કરવું જોય છે.
એના માટે તો આપડણે સરકાર દ્વારા અપીલ અરજી લખવી જોઈએ. કારણ કે ઇન્જેક્શન બહાર થી આવ બંધ થઈ જાય તો એ બંધ થશે બાકી કારણ કે આપડે જે કહીએ તે એ લોકો કોઈ સમજતું નથી.
પણ હવે ના લોકો એટલા ફાસ્ટ થઈ ગયા છે ને કે દવાને ઘર પર ઘરે બનાવે છે કારણ કે બધું સામાન ને આ બાજુ આપણી આજુબાજુ બધું એમ કોઈ બી વસ્તુથી બની શકે છે એ દવા હવે. લોકો જાણી ગયા કે સાામાં શું શું વપરાય છે એટલે એ દવા ઘરે વપરાય છે બનાવવામાં આવે છે. પણ લોકો સમજીને બનાવશે ને તો એ રશે ને તો અગાડી વધવાનું છે ને વગડવાનું છેને વધવાનું.
બનશે જ.
એટલે આપણે આપડે આમ સારા લોકો આપડે શાકભાજી સારી રીતે ઉગવે છે.
હમ્મ.
મેં અમારા છ વીઘા ખેતા છે, છ છ વીઘા માં બધું એમાં અલગ અલ શકભાજી કર કરી છે કોઈમા ટામેટા, કોઈમાં વેંગણ રીંગણ બોલે ત અને ભીંડા કાકડી, ફ્લાવર, કોબી વગેરે કર્યું છે, દૂધી બી કરીયું છે. ને સૌથી લોકો દૂધીમાં અંદર ઇન્જેક્શન મારે છે અને મોડું કર છે.
હા એ વાત તમારી સાચી, દૂધીમાં ઘણા ઘણા લોકો મેં સાંભળ્યા પણ છે કે દૂધી છે, ટામેટા છે એમાં ઇન્જેક્શન મારીને મોટા થાય છે અને પક્કો પકવામાં બી આરામ છે.
હા અને એવા ફળ લોકો
લોકો
એને થોડી કેમ થોડી આપણને પેલું થવું જોઈએ કે હા આમાં ભૂલ છે મારી. એટલા માટે આ મેં નહી કરી શક્યું. હા.
લોકો પોતાના ઘરે પણ તેવું જ ખોરાક ખાય છે અને બીજાને પણ એવું જ ખોડાવ છે.
હા. એ માટે આપડે થોડુંક સાવચેતી રાખવીને
દુકાનદારો પાસે સાવચેતી હોતી નથી કારણ કે તે લોકો સે બહારથી માલા આવે છે એ ના નેવે જ છે.
હા.
દુકાનદારો સામે જે લોકો ખોરાક વેચે છે એની કોઈ જાણકારી હોતી નથી. કારણ કે તે ઇન્જેક્શન છે તમે કે કહ્યું તે મુજબ કે ઇન્જેક્શન છે એ જે રીતની દવા છે તેના કારણે તે લોકો ફળ, ફૂલ પકવીને લોકો ના શરીર ના સ્વાસ્થ્ય ખેલવાડ કરે છે કારણ કે એ લોકો મૃત્યુને
હા ને એવા જે ઘરે સુ ભાકભાજી ઉગાવતા હો ને ઇન્જેક્શન મારીને તે જ લોકો છે ને ઘર થી જ આ શાક, રોટલી, રોટલીમાં તો કઈ ન કોઈ ભીડથીડ નહી થતી. પણ આમ શાકમા વગેરે ભીડસર કરીને ગણા છેને તે હોસ્પિટલમાં આવે છે. અને હોસ્પિટલ માં જે માણ વ્યક્તિ બીમાર હોય ને તેમને પહુ બીમારી થટી તેજ થવાની. એ કારણે એમ થોડું આપડે સમજીને, થોડા દૂર હા. એવું છેમ. થોડુંક આપડ સમજીને એમ બધું કરવું છે એટલા માટે મે તમને કેમ છ તમારે કોઈ મિત્ર હોય મારા કોઈ મિત્ર બધા મારા ફ્રેન્ડ સર્કલમાં છે.
હા.
કે તે લોકો પેલા એવું કરતા હતા પણ મેં તમને બુદ્ધિ આપી, શીખામણ આપી એ માટે બંધ કર્યું. કેટલાક લોકો એવા છે પણ તે મારી બુદ્ધિ ને પેલું માગને છે એમ કે આશે ને અમને અગાડી વધવા વધવાથી જોઈને અમ બીલું થાય છે પણ તમે સારી રીતે સારું કરશો ને તો આપોઆપ અગાડી વધવાના જ છો. તમે જો તો ત હા તમે સારી રીતે કરો છો તો તમે આગળ વધતા જ છો.
હા તે વાત તમારે એકદમ સાચી છે કે જે લોકો ભગવાન ના સા ની કાર્ય કરે છે કે આપ આપણે ખાય તે લોકો બીજયા ખાશે એના કારણ એ સ સારું પક્વે છે.
હા વાત તો મારી સાચી છે. એજ કેવા માંગુ છું મેં. એટલે થોડું આપડે ચલે ને એક દિવસ મળી અને થોડી એજ વિશે વાત કરી છે, કે આપડે કેમે ક્યાને રોકી શકીએ અને આપડે એવું કરવું નથી કોઈ બી દિવસે લોકો જે કરશે પણ આપડે આપડી રીતે આપણે જેટલી, આપડાથી મદદ થાય એટલી કરવી
હા
વધારે મદદ કરવી પેલું છે, એમ એટલે આપડે સારી રીતે